કેમ છો તમે શું કરો.
હા હું તો સારી છું તમે કેમ છો.
હું પણ એમ સારી છું તમે શું કરો.
કઈ નહી હું બસ એમ જમીને્યારે અગાસી પણ ચાલતી છું.
અચ્છા હા મે પણ આ ગલી માં આટો મારવા માટે આવી.
હા તમે ધીરે બોલજો કારણ કે છે ને મારા આજે કાનમાં જે પ્રોબ્લેમ છે એટલે દૂધધ
હા હા સારું કઈ નહી હું તીરે બોલીશ.
તો. તમને કઈ કામ હતું.
હા હા મને છે ને તમને ફેશન વિશે જંક જાણકારી મેળવી હતી તમારાથી તો તમે મને ફેશન વિશે જક જાણકારી આપશો.
અચ્છા ફેશન એટલે સ્ટાઇલ. અચ્છા તું જે સલ સલ માત્ર એમ કપડાથી નહી થાય પણ તે. કપડા થી જ નહી હોય પરંતુ તેનાથી દેખાવ આપણા જે પ્રભાવ પડે છે તેના પર પણ ધ્યાન આપ જોઈએ આપણે એટલે કે આપડણે એકદમ આત્મવિશ્વાસ રાખવ છે આપડા પહેરવેશ પર કે આપડે જે પણ પહેરતા છે તે આપણા પર સારું લાગત પછી એમ એમ હોવા જોઈએ કે હા આપણો તેજસ્વી પ્રભાવ લાગે છે આપણે પોતે આપણા પર કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ હોવો જોઈએ તે પહેરવીશ માટે
હા હા એ તો છે. એ તો તમે બરોબર કીધું. પણ આપણે પહેરી આપડા પણ એમ કો આત્મવિશ્વાસ હોય ને તો આપણેે એમ વધુ સારા દેખ પણ જો આપણે આત્મવિશ્વાસ ના હોય ને, તો આપણે કઈ પણ પહેરી આપણે કેટલા પણ સારા કેમ ના દેખાતા પણ આપને એવું લાગે કે ના અમે સારા નથી આપણે સારા નથી દેખાતા, કઈ ના કઈ તો કમી છે એમ જ આપણે વિચારતા હોય, એ તો તમે બરોબર
એ તો છે તમારી વાત બરાબર છે, પરંતુ બીજું એ છે કે આપડણે અ હમણાં બે તરીકે ના અને બે સ્ટઇલ હોય, એક તો આપણે આધુનિક ફેશનમાં લોકો, અ એમ સિમ્પલ પણ કપડા પહેરવી પહેરે છે અને બીજા લોકો આધુનિક ફેશન કરે છે, એટલે કે જીન્સ ટોપ ને શોર્ટ્સ એવા બધા થઈ ગયા કોઈ લોકો ડ્રેસ પછી પંજાબી ડ્રેસ કુર્તી એવા પહેરે છે.
તે વધૂ
હા હા, તો તેનાથી પણ અને આપણે જો જે પહેરવેશ પહેનતા છે તો આપણે તેના પર કોન્ફિડન્સ આત્મવિશ્વાસ હોવો જોઈએ, કે આપણે તે પહેનતા છે એમ.
જો તમે આ વાત
હમ.
ી છા બે ટાઈપ ના લોકો
હા એજ.
જોવા મળે છે એ કપડા પેરેસ
હા એજ, તો બીજું શું કે આપણેે છે ફેશન જે કરીએ જે ફેશન કરીએ આપડણે તે એકદમ સારી રીતે કરવું જોઈએ કે તેના પર જેમ કે તમે ડ્રેસ કોઈ ડ્રેસ--. પહેરો છો, ટ્રે--. માં, પરમ પ્રરાગત ડ્રેસ પહેરો છો. તેમાં તમે કઈ ઈયરિંગ તમે પહેરવી જોઈએ, કેવી વાળની હેરસ્ટાઈલ કરવી જોઈએ, કયા ચપ્પલ પહેરવા જોઈએ તેના સાથે, પછી શું એમ વેર કરવું જોઈએ, શું આપણે તેના સાથે અહ પહેરવું જોઈએ જેનાથી આપણ જો પહેરવેશ હે ને વધુ સારું લાગે.
હા એ તો છે. એ તો તમે એમ સાચું કી
હા, અને આપડે જે પહેરવેશ પહેર હા બોલો.
તમે.
મે કી હા તો મેં હું એમ કેતી હતી, કે આપણે જે પહેરવેશ પહેરી તેના પર એ પણ ધ્યાન આપવું જોઈ કે આપણે કઈ જગ્યાએ જતા છે, જેમ કે આપણે કોઈક સાંસ્કૃતિક કાર્યક્રમ કે કોઈ પૂજામાં જઈએ, તો તે બાબત પર ધ્યાન રાખવું જોઈએ કે આપણે તેવા જ જગ્યાએ કેવા કપડાં પહેરવા જોઈએ, અને જેમ કે આપ આપણે કોઈ બીજા જગ્યાએ જતા છે, જેમ કે બીચ થઈ ગયું, પછી એમ ફરવા જતા છે તો ત્યાં કેવા કપડા પહેર્યા જોઈ તે બાબતની ધ્યાન રાખવું જોઈએ, તો તેવાથી પણ શું કે આપણ પહેરવેશ વધુ સારું લાગે છે. હા, અને સમજી ગયા તમે? તો તેનાથી પણ આપડે પહેરવેશ સારું હોય છે.
હા, હા કઈ નહી, પણ મેં હું કેતી હતી કે જેમ કે તમે પૂજા ના પ્રસંગો માં ગયા હ છો તો ત્યાં તમારો પહેરવેશ એકદમ સારો હોવો જોઈએ. જેમ કે તમે પૂજા લાયક કપડા હોવા જોઈએ, તો તેનાથી સામે વાળા સ અહ આપડે સામે વાળા સાઈડે વધારે પ્રભાવ આપડો પડશે, કે હા આપડે એમ સ્ટાઇલિસ છે આપણા કપડા શૂટ થાય છે એમ.
હા, હા એ તો છે. તો તમે વાત બરોબર હા સમ જાઈ એ તો આપણે એમ ફેન્સી કપડાં પહેરીને ન જવાય ના. કે આધુનિક કપડાં પહેરીને પણ ન જવાય તેનાથી શું આપણી અહ સ્થિતિઓ અને જે વ્યવહારો છે તેના પર પણ બહુ પ્રભાવ પડે, જેમ કે હમણાં આપણે શોર્ટસ પહેરીને મંદિરે ગયા તો ત્યાં પણ એવી સ્થિ એટલે એવી પરિસ્થિતિ ના હોય એટલે ત્યાં એમ ટ્રેડિશનલને પૂજા નું માહોલ હોય ત્યાં આવા કપડા એમ શોભા ના આપે, એ તો તમારી વાત બરોબર છે.
હા એજ. પછી તેનાથી શું સ્ટાઈલ એટલે એવું નથી કે આપણે કોઈ બીજાને પ્રભાવિત કરવા કે કરવા માટે પહેરતા છે, ના, એવું નથી આપણને જે સારું લાગે તે આપણે પહેરવું જોઈએ, અને સ્ટાઇલ એવું નથી કે સ્ટાલઈલ અહ સ્ટાઈલ જ બધું છે, આપડે ચરિત્ર ભી સારું વિચાર એ પણ પણ મહત્વનું જ હોય છે એમાં.
હા, હા એ તો છે. એતો તમે વાત બરોબર છે કે આપણે કોઈને પ્રભાવિત કરવા માટે એમ કપડા એમ સ્ટાઇલ નથી કરતા, એ આપણે પોતાના માટે એમ કપડાઓ, વસ્ત્રો એમ વેર કરીએ છે, પરંતુ એ પણ આપણને ધ્યાન રાખવું જોઈ કે સામે વાળા વ્યક્ત ને આપણા એવું કઈ ન થાય જેમ કે લગ્ન કે પૂજા પ્રસંગોમાં આપણે ગમે તે કપડાં પહેરીને ન જવાની ઈ તમારી વાત એકદમ જ બરોબર છે. તો હું ખાસ ધ્યાન રાખીશ. એમ તો મને ખબર હોય જે રીતે બહું જ એમ સારી રીતે મને તમે એ વસ્તુ સમજાઈ. સમજ
હા પછી બે જેમ કે આપ આપણે અહ જેમ કે તણ પ્રકારની તો પરંપરાગત કપડાં, પછી એક વેસ્ટર્ન અને ઈન્ડો વેસ્ટર્ન મિક્સ હોય છે, એટલે કે પરંપરાગત સાથે આધુનિક ફેશન ના કપડાં મિક્સ હોય તેને ઇન્ડો વેસ્ટર્ન કહેવાય છે. અને પછી તો વેસ્ટર્ન કલ્ચરના કપડાં તો બધા જ કપડાં આપણે કઈ જગ્યાએ પહેરવા છે તે આપડને ખ્યાલ હોય તો આપણેે એના સાથે કેવા પણ આપણે કેવી પણ આપણે ત્યાં સા સ્ટાઇલ કરી શકીએ, તો આપણે તેનાથી આપણી સ્ટાઇલ સાર સરસ દેખાય છે, અને મ મેન તો છે કે આપડો આત્મવિશ્વાસ હોવો જોઈ એ તો આપડે વધારે સ્ટઇલ દેખાશું.
હા હા એ તો છે હું તને એક વાત ક જો જેમ કે આપણે હમણાં બીચ પર ગયા હોય તો આપણે આધુનિક કપડાઓ એમ ધારણ તો બ.
હા એ તો છે. તમે બરાબર કીધું.
લાગત હે. કપડા બ કપડા ને મિક્સ. જે કપ પહે બ મ લ.
હા જેમ કે હવે હું મંદિરે જાણી છું. તો હું ત્યા પર. શોર્ટ કુર્તી જીન્સ પણ વેર કરી શકું છું પછી પ્રોપર ડ્રેસ પણ વેર કરી શકું છું પણ જીન્સ ટી શર્ટ પણ એક ટાઈમ પર ચાલે પણ એમ જરાક સારું પણ જો હું શોર્ટસ પહેરીને જં. તો ત્યાંના લોકો જોશે જ મને ખરાબ કારણ કે તે તેવું સ્થળ જ નથી કે હું તેવા કપડાં પહેરીને જાઉં તો જરાે ને જેમ કે. આપણે હમણાં તો આધુનિકમાં રહી ગ્યા છીએ તો. બધાની સોચ અલગ છે પણ આપણે પણ વિચારવું જોઈએ કે આપણે. એ લોકોને માન રાખવું જોઈએ એવું નથી કે આપણે પહેરવું જોઈએ પણ કોઈ કોઈ જગ્યાએ ના પહેરે તો ચાલે જ છે અને. હા. મારા હિસાબથી તો એ જ બરાબર છે કે હું ત્યાં જે કપડાં પહેરું તે જ પહેરીને રું રેવું અને બીજી વાત એ છે કે જેમ કે આપણે બીચે પતક પકયા હતું ત્યાં આપણે ગમે તે પહેરી શકી છે કેમ કે ત્યાં આપણે કઈ પણ પહેરીએ તો કોઈને. કઈ ફરક પડતો નથી પહેલી વાત તો એજ છે. અનેા.